મજામાં તમે કેમ છો
બસ શાંતિ ચાલે છે ને ઘણા દિવસે આ મિત્ર ને યાદ કર્યા તમે તો
હા યાદ આ ગઈ બહુ ટાઈમ થી યાદ આવતી થઈ વાજે વાત કરી લઉં
હા બોલો બોલો
બસ એજ મિત્ર શું કહ મિત્રો વિજાવ તો
હા મિત્ર તો આમ જીવનનું એક આમ સૌથી સુંદર ધન છે એમ પણ કહી શકાય
હા એ સાચા શબ્દ વાપર્યું તમે ધન સાચું ધનુ મિત્રતા મિત્ર જ છે
હા
કઈ એને કઈ પણ હા બોલો બોલો હ તો એમ કતીી હતી કે હમ ગમે તે્યા આપડે કઈક શેર કરીને કેલું આમ હલકું ફીલ થતું હોય છે કઈ કઈ ને તો ખાલી થોડીક વાત થઇ જાય બે પાંચ મિનિટ
હા હા અને પુિત્રતા તો આપડે એમ કહીએ ને કે વિશ્વાસ છે પ્રેમ છે લાગણી છે અને સહકાર નો આમ સંબંધ છે
હા
અને સાચો મિત્ર તો આમ કે સુખ અને દુખ બંને માં આપણી સાથે જ રહેતો હોય છે અચ્છા
હા
હા અને જીવનમાં સારો મિત્ર હોય એ મુશ્કેલ માર્ગ હોય તું પણ એને આમ સરળ બનાવી દેતો હોય છે
હમ માર્ગદર્શન આપે જોડે જોડે મદદ પણ કરે અને આપડી જોડે જ સાથે જ ચાલે એજ રસ્તા પર
હા અને કેવું કે આમ થોડા તમે દુખી હોવ ને તો એને આમ તરત ખબર પડી જાય કે કઈક થયું છે
હા
હા તમારી સાથે કોઈ દિવસ એવો આમ બનાવ બન્યો મિત્રતાને લઈને
હા તો કેટલાય બનાવ બન્યા છે એટલે તો આમ હા આમ પાછું કેવું પછી એવા કોઈ ટાઈમમાં જો રાત્રે એક વાગે બી હ ફોન મેસેજ કરું ને તો બી સામે મિત્ર મારો ઉપડી લે ફોન
ઓહો હોહ એને જ તો કેવાય આમ સાચો મૂત્ર
હા ફોન ના થાય તો મેસેજમાં તો કઈ દે કે શું થયું છે શું પ્રોબ્લેમ છે એટલે એમ હંમેશા હા હંમેશા સાથે જ ઊભા રેય સપોર્ટ કરે
હા એટલે આમ જીવનમાં એક આમ સાચો મિત્ર અને સારું મિત્ર હોવું એ ઘણી જ અગત્યનીને સારી બાબત કહેવાય
હા
હા અને મિત્ર તો કેવું માતરમ સાથે ફરવા કે વાતે વાતો કરવા માટે નથી પરંતુ એકબીજાને સમજવા મદદ કરવા અને પ્રોત્સાહન આપવા માટે પણ હોય છે
હા એ તો છે
હા
અને મિત્રો મારા બધા એવા જ છે કે રોજ રોજ વાતો કરવાની રોજ ફોન ના રોજ જોડે મળવાનું એવું ના પણ થતું હોયને જેમ કે એક મહિના પછી પણ એ માણસ જોડે વાત કરું ને તો બી ફ્રેન્ડશીપ સેમની સેમ જ લાગે એ લાગણી સેમ ટુ સેમ હોય
હા એ તો સાચી વાત છે અને સાચો મિત્ર કેવુ એ આપણી ભૂલો પણ બતાવતો હોય છે
હા
સાચો આમ માર્ગદર્શન પણ દર્શાવતો હોય છે અને મુશ્કેલી ના સમયમાં આપણને આમ હિંમત પણ આપતું હોય છે
હમ
હા
આપડા પ્રોબ્લેમની સોલ્યુશન લાવવાની પૂરેપૂરી ટ્રાય કરાય
હા અને અમુક વાર તો કેવું કે આપણે એમ ટેન્શનમાં હોઈએ ને
હમ
તો પણ એ ટેન્શન કા તો દૂર કરવાનો પ્રયત્ન કરે અને જો એ ટેન્શન દૂર ના થાય ને એનાથી તો એ ટેન્શન આપણ ને ભૂલાવાનું પ્રયત્ન કર
હા આપડું મૂડ સારું કરવાનો પ્રયાસ કરે
હા
હમ
વિદ્યાર્થીના જીવનમાં મિત્રતાનું આમ ખૂબ જ મહત્વ કહી શકીએ આપણે
હા
હા
અને સારા મિત્રની સંગત હવી એ ખુબ ઉપયોગી થઈ રહ્યા છે પછી જીવનમાં
હા એ તો સાચી વાત છે
હમ
કેમ કે આમ સારા મિત્રો સાથે આમ અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે પછી આત્મવિશ્વાસ વધે છે અને આમ સારી ટેવો હોય ને એનો પણ આમ વિકાસ થાય છે અને જયારે આમ ખરાબ મિત્રોની આપણે સંગત માં હોઈએ તો વ્યક્તિને આમ ખોટા માર્ગે દોરી લઈ જતા હોય છે અને તેથી મિત્રો હંમેશા સમજદારી થી જ પસંદ કરવા જોઈએ આપડણે
હા એ તો તમે સાચું કીધું
હા
હમ
મારે પણ અમુક વાર એવું થાય કે હું સેજરીિશાણી હોવ ને અને મારા મિત્ર ને ખબર પડે કે આને કઈક થયું છે તો આમ તરત મનાવા આવી જશે
ઓહ
હા અને એને ખબર નઈ આમ કેવી રીતે ખબર પડી જાય કે મારા લીધે જ એ રિસાણી છે એટલે બધા જ પ્રયત્નો કરશે કે કેવી રીતે હું આને મનાવું કેવી રીતે આ મારી સાથે વાત કરે અને અમુક વાર તો કેવું થાય ખબર કે જો સાચો અને સારો મિત્રો હોય ને એને તમારા મૂળ ના મૂળમાં સેજ ફરક પડવાથી પણ એની લાઈફમાં એટલો ફરક પડતો હોય છે.
હા એ તો છે.
હા.
હમ.
હા.
મારા બી
હા બોલો બોલો.
હું તો એમ કેતી મારા પણ મિત્રો એવા છે ને કે આમ તો મન તો ક્યારે રીસા મ ન ચાન્સ જ ના આપે એટલું એટલું એવી રીતે રાખે મસ્ત રરે અને એ બધા ખબર હો કે કયા ટાઈમે કઈ સિચ્યુએશનમાં હું શું બોલવા જઈશ મારું મોઢું જેને એમને માર મૂડ ખબર પડી જાય.
હા એ કેવું એમ એ લોકોની આમ ગાઢ મિત્રતા હોય તમારા જોડે
હમ.
અને મિત્રતા કેવું કે આમ ત્રણ ચાર વરષ જૂની હોય ને તો એ મિત્રને આમ તમારી એકે એક નાની નાની કે ઝીણી ઝીણી જે બા બાબત હોય એ પણ એને આમ ખબર પડી જાય છે.
હા.
હા. મિત્રતાનું તો ઉદાહરણ આપણેે લઈ લઈએ. કૃષ્ણ સુદામા છે,
આપણા કૃષ્ણજી અને દ્રૌપદી વચ્ચે જે મિત્ર તઃ ત એે આજના જમાનામાં તો એ મિત્રતાને કઈક અલગ જ નામ દઈ દેવામાં આવે છે. પણ એ સમયે જે દ્રૌપદી અને કૃષ્ણની જે મિત્રતા હતી. એ આમ ઘણી જ પ્રેરણાદાયી હતી.
હા. ક્રિષ્ણ દર વખત દ્રૌપદીને મદદ કરવા માટે આવી જતા હતા
હા એમને સેજ ખબર પડેને એટલે આમ આવી જ જાય દ્રૌપદી ને મદદ કરવા
હમ હમ .
હા અને સાચી મિત્રતા તો કેવું? વિશ્વાસ છે, પ્રામાણિકતા છે, અને આદર ઉપર આમ ટકી રહેલી હોય છે.
હા. મારા પપ્પા પણ મારા પપ્પા પણ કેતા હોય છે એમના બી અમુક હજુ સુધી સ્કૂલ ટાઈમ ના એવા મિત્રો છે સ્કૂલ ટાઈમ ના અને કોલેજ ટાઈમ ના જે અત્યારે બી જોડે છે.
હા અમુક લોકો મિત્રતા નિભાવે ને ત્યારે આમ ઘણા લાંબા સમય
હલો.
સુધી ર
હા હા અવાજ આયો.
હા. એટલે અમુક લોકો આમ મિત્રતા છે ને ઘણા લાંબા સુધી સમય સુધી આમ નિભાવતા હોય છે.
હા એ તો છે.
હા અને બને બોલો બોલો
અમે પણ એવો જ પ્લાન કરેલો છે કે દૂર સુધી મિત્રતા જશે આપડી તો એટલે નિભાવવાની તો છે કે છેક સુધી છેાય એવું
હા એ તો સાચી વાત અને ભલે ને મિત્ર જો તમારાથી દૂર રહેતો હોય
હમ
તો પણ એ અમુક વારી લોકો એવી સારી અને સાચી મિત્રતા નિભાવતા હોય ને કે મળ્યા હોય આખા બે ત્રણ વર્ષે પણ એમનો પ્રેમ જોઈને તો એવું જ લાગે કે હા લોકો ત્રણ ચાર વર્ષથી સાથે જ રેતા હશે
હાા મને લાગણી લાગણી સેમ ટુ સેમ જ હોય
હા કાઈ પણ આમ ચેન્જ થયો ના હોય એમના નેચરમાં કે કોઈ સાથે પોતાના મિત્ર સાથે વાત કરવામાં
હા એ તો છે
હા અને કેવું કે મિત્રો સાથે વચ્ચે જો તમારો મતભેદ થાય ને તો તેને આમ વાતચીત દ્વારા દૂર કરી શકાય ને ત્યાં સુધી તમારે કરી જોઇએ કેમ કે આમ સ્વાર્થ વગર નિમિત્ મિત્રતા આમ લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે
હા એતો છે નાના મોટા ઝઘડા તો બધી થાય પણ સાચી મિત્રતા છેલ્લે સોલ્વ સોલ્વ પણ થઈ જાય ને બંને મિત્રો જોડે પણ આઈ જાય
હા અને અમુક મિત્રતા તો એવી ઘેરી હોય છે ને કે એ ભલે ને ઝઘડ્યા હોય બંને પણ એકબીજા પ્રત્યેની જે કેર છે સંભાળ છે એ રિ રાખવાનું કોઈ દિવસ આમ ભૂલતા નથી હોતા એ લોકો
હા એ તને સાચી મિત્રતા કેવાય
હા અને સાચો મિત્ર તો એજ કહેવાય જે આમ જરૂરિયાતના સમયે આપણી સાથે ઉભો રહેે જયારે આપણે તકલીફમાં હોય ત્યારે ઉભો રહેે
હા અને એ તો ભલે પછી અંદરો અંદર ઝઘડા થાય ને તો પણ ક્યારેક આપણની જરૂર હોય તો પણ જોડે આવી જાય સપોર્ટ પણ કરાય.
હા એ તો સાચી વાત છે મારી અને મારું તો માનવું એવું છે કે સાચો મિત્ર તો છે ને જીવનની આમ સૌથી મોટી સંપત્તિ છે.
હા એ તો તોમે સાચચ કીધું. અને આ સં સંપત્તિને મારે જાળવી જ રાખવી છે આખા જીવન સુધી
હા એ તો તમે આમ ઘણી સારી વાત કીધી.
હા આવા અમૂલ્ય મિત્રો ને ખોવાય નહી જ્યારે
હા હા સાચી વાત વાંધો નહી સારું સારું પછી કોક દિવસ હા હા આ સાઇસ
હા
સાર
આવજો